જયેશ કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં શું શું કરો છો, આ ઉનાળા અમના વેકેશનમાં તો તમે દેખાતા જ નથી બિલકુલ.
હા બસ જો પિયર થી સાસરે, સાસરે થી પિયર ની મુસાફરી કરી છી, તમારે નથ કરવાની?
હા હા અમારે છોકરાઓ કે છે મામાને ત્યાં જાવાનું છે, મામાને ત્યાં જવાનું છે, અમે રજા પડી એટલે મામાનું ઘર દેખાવા લાગી ગયું એમને તો.
હા ભાઈ વેકેશન પડે એટલે તો બધા રાહ જોય મામાને ઘર ક્યારે જવા મળે. આપડણે રાહ જોતા હોય કે આપડે ક્યારે ઉપડીએ.
હા સાચું કો છો તમે.
ના ના બસ જો અમે આવ્યા હજ. કેટલા અઠવાડિયા જેવું થયું મામા ઘરે આવ્યા. ગરમી માં મુસાફરી કરવી એટલે બાપા કેટલી અઘરી છે.
બહુ જ અઘરી છે, આ ગરમીમાં પણ વેકેશન પડે એટલે બધા ફરવાનું તો ચાલુ જ છે. અમારે જો ને નજીકમાં જ એક છે ફ્રેન્ડ એ બધી પૂરી ફેમિલી છે, એ હમણાં ઉજ્જૈન ટ્રેનમાં ગઈ છે. મેં કું આ ઉનાળામાં તમને સારું જમ્યું ટ્રેન માં જવાનું?
હા પણ અત્યારે મુસાફરી કરવી ને તો એમાં ટિકિટ મળવી ન મળવી એના ઉપર છે, આ બધું પહેલેથી બુકિંગ કરી ને તો મુસાફરી જરૂરી બને બાકી તો મુસાફરી અત્યારે એસી વગર તો પોસિબલ જ નથી કે આપડણે કરી શકીએ.
સાચું કહો છો પેલીથી બુકિંગ કરી રાખ્યું હોય ને ટ્રેનમાં જવું હોય કે કે બસ માં જવું છે ટ્રેનમાં કે પ્લેન માં ક્યાંય જવાનું હોય પેલાથી જો બુકિંગ બુકિંગ કરેલું હોય ને તો આપડણે જવા આવવામાં થોડી સહેલાઈ રહેે. અને આપડે બધું ક્યાં કેટલું ગેટ ગોઠવાઈ રહેવાનું ક્યાં રોકવાનું એ બધું પહેલાથી વિચાર કરીને રાખ્યું હોય ને તો અઘરું ના પડે.
હા અને અત્યારે મુસાફરી આપડે એક તો રૂટ લાંબો હોય એટલે બને ત્યાં સુધી એમ થાય કે એસી વાળી વ્યવસ્થા મુસાફરી કરી તો સારું કારણ કે જો એસી નોન એસી માં જાય ને એક તો ટ્રાફિક એટલો હોય અને અત્યારે વેકેશનની સિઝન એટલે બધા લોકો આમ કીડી મકડા ની જેમ જેમ ઉભરા હોય ને ભીડ ભી કેટલી થાય.
બઉ સાચું કહો છો તમે અમે હમણાં વીસ તારીખે અમારે શું લગ્નગાળો હતો ને એટલે લગ્નમાં અમારે જવાનું જ હતું એટલે અમે અમદાવાદ ને એ બાજુ ગયા ત તો ટ્રેનમાં જ શું કરી બહુ જુન કેટલું ગરમી કેટલો તાપ એટલે. પછી છ નાના. છોકરાઓ સાથે તો આપડે પરેશાન થઈ જઈએ. બહુ જ એટલે પછી અમે. ટ્રેનમાં જ બુકિંગ કરાવાઈ નાખ્યું હતું થર્ડ એસી માં તો એ સારું હતું.
હા એવું જ કરવું પડ્યા. આ બાજુ તો જો આ બાજુ કચ્છ બાજુ ની બાજુ બધે ફરવા નીકળી ને એવું બધું થાય ને તો તો આડણે હેરાન થઈ જાય આપડે રેવાય આપડા ગરમી, ગરમી, ગરમી.
સાચ ઓછું કહ છો બહુ જ ગરમી છે.
મુસાફરી કરવી એટલે આપડે આઠ નવ કલાકનો રસ્તો એટલે તો આપડે બેઠા બેઠા થાકી જાય, અને ગરમી ના લીધે આપડું મગજ જ ફરી જાય એટલી ગરમી છે.
હા અને ના નાના છોકરાઓને લઈને જવું આવું તો બહુ અઘરું છે આપડે મોટા તો એમ છે, કે આપણને એકબીજાને કઈ આમ હ ખબર છે કે શું ઉનાળામાં આમ હેરાન તો થવાય જ પણ આપણે નાના બાળકોને લઈને જઈએ ને તો બાળકો તો બસ. પૂછતા જ રે ક્યારે જ પહોંચીશું. અને એક તો આ બાજુ. ગરમી અને બીજ બ બાજુ એમને આ આ ગમતું એ નથી ગમતું. તું કેવી રીતે બેસસુ. આમ બહુ જ હેરાન. કરી નાખે છે સફર મા એટલે મુસાફરી એટલે મુસાફરી. નાના છોકરાઓ સાથે કરવી હોય ને તો કા તો પોતાનું ઘરનું સાધન હોયઈ કાર હોય તો સારું કા તો પછી એસી વાળું વાતાવરણ હોય.
હા એટલેને મુસાફરી કરવી હતી અત્યારે ક્યાંય જવું હોય છે ને તો ત્યારે વિચાર થાય છે જાય ન જાય જાય ન જાય જાય ન જાય અને ઝાંસી તો એમ થાય કેમાં કેટલી ભીડ હશે કારણ કે અત્યારે વેકેશન ની સીઝન છે એટલે બધા લોકો હરવા ફરવા તો આવ્યા જ હોય અને બને ત્યાં સુધી બનેને ત્યાં સુ બધા પોતાનું પ્રાઇવેટ વાહન લઈને નીકળે છે કે શાંતિથી આવી જઈ શકે આ લાંબી મુસાફરી કરવી એટલે, છોકરાઓ ભીડમાં ગરમીમાં હેરાન થઈ જાય બીમારી તાવ બાવ આવી જાય ઝડા ઉટી થઈ જાય એ બધું તો અલગ પાછું.
હા સાચું જ કહો છો તમે. હવે શું કરીએ હવે ઉનાળો પડ્યો એટલે લઈ જ જવું બી જરૂરી છે ક્યાંય બી કા તો ફરવા લઈ જવાનો કા તો મામન ત્યાં લઈ જાઓ. એટલે આ બે જગ્યા તો ફિક્સ છે.
ઠસ જ આ છોકરાઓને પાછી કેટલી વાર હોય કે જવું જ પડે અને મામાન ઘરે રેતા હોય એટલે એ એમ કે વરસમાં એક વાર જવું હોય એટલે મામાન ઘરે તો લઈ જ જવું પડે ફરવા તો ઠીક છે, આાલો આપડે હસબન્ડ વાઈફ કે ફેમિલી સાથે જઈ શકીએ આ મામાન ઘરે તો વરસ માં એક વાર આપને આવવું હોય. લાંબી મુસાફરી દસ કલાકનો રસ્તો હોય કે બે દિવસનો રસ્તો આપડે કરવી જ પડે.
સાચું કહ છો તમે આમાં અમે બી અમે પેલા તો આ વિચાર કરતા હતા કે ટ્રેનમાં જવું પછી વિચાર કર્યો કે હવે ટ્રેનમાં પણ બોજ ભીડ છે અને ટિકિટ કન્ફર્મ થતું નથી એટલે હવે આપણે પો તાની ગાડી લઈને જવાનું વિચાર કર્યું છે એટલે રવિવારે સાંજે નીકળીશું. એટલે સવારે સોમવારે પોહચ . ત્યારે ઠંડો મો પોર હોય ને એ આ ટ્રાફિક બી આમ ઠીક રહે શામ અ સાંજનુ.
પોતાનું હોય ને તો આપડે ગમે ત્યા જગ્યાએ ઉભા રહી શકીએ રાહ જો હોઈ શકીએ ગમે ત્યાં થોડું કલાક બે કલાક મોડા પહોંચી તો ચાલે આ મુસાફરીમાં શું હોય બસ વાળાને તો ટાઈમ ટુ ટાઈમ પોહોંચાડવાનું હોય ભગાડવાની હોય એને તો કાંઈ ન હોય પણ આપડે હેરાન બહુ થઈ જાય છે અત્યારે.
હા સાચું અને જ્યાં આપણે જો છો નાના છોક છોકરાઓ વાળા હોય તો નાના છોકરાઓને ક્યાંક ક રોકાવું હોય એમને બાથરૂમ પેશાબ કરવો હોય. તોય રોકાય રોકાવવું હોય તો આપણે પોતાની ગાડી હોય તો આપણી મરજી હોય ત્યારે રો કી શકીએ અને જો ગાડીમાં બસ ના હોય તોય તો ફિક્સ જ હોય કે કે અહિયાં રોકશે નેક્ સ્ટપ સ્ટોપ પર રોકશે તો અ નાના બાળકો શું પરેશાન થઈ જા
હા ઈ લોકો નું તો હા વડ લોકો નો ફિક્સ હોય બસ વાળો આ આપું પ્રાઈવેટ વા હાન હોય ને તો મુસાફરી કરવી ઈઝી બને અને એમ થાય કે વાંધો નહી, બે કલાક મોડા પોછીને તો કોઈ કેહેશે નને કેમ મોડા આવ કેમ આ તો બસ માં એમ થાય કે શું થયું હશે શુંને એક જાતની ચિંતા એ રહે ગરમીમાં ઓછું મુશ્કેલ છે.
હા અને જો આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી આપણે આપડો વાહન લઈને જઈ શકી કે એટલે આપણે કોઈ ઉતરીને. કોઈ ઓલા ઉબર કે ટેક્ એવું કઈ કરવાનું પણ. અ એ રેતો નથી. ટેન્શન ડાયરેક્ટ આપે ત્યાંથી આપડા જે સ્થળ જો આપણું મુસાફરી નું સ્થળ છે, એ સ્થળ પર આપણે ડાયરેક્ટ પહોંચી શકીએ છે.
હા ના ના સાચી વાત પણ આધ અત્યારે જોઓ ને અમુક વાર વરસાદ આવી જાય છે આંબાલા લાગાઈ કરે છે અમુક વાર યલો એલર્ટ કરે, રેડ એલર્ટ કરે, પણ મુસાફરી કયા વાર એને તો કરવાની જોય એમાં એને કાઈ નડે નહી આંધી આવે તુફાન આવે બિચારાને જે કરવાનું છે એ કરવાનું જ છે.
સાચું કહ છો તમે.
હા હા એટલે જ ગરમી એ અને ગરમીનું અત્યારે માતમ તમ એટલું છે તમે જોઓને ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી અત્યારે વટી જાય છે એટલી ગરમી પડે છે.
બઉ જ ગરમી પડે છે અમારે બપોરે અહીં બહાર જવાનું હોય છેને આપડે સ્કૂટી લઈને જઈએ ને તો બધું આપડે બાંધીને જઈએ તોય એવા લા લાલ લાલ થઈ જઈએ આ ગરમી તો
ચકચકાઈ જાય તમ ઉઠી આવ આમ તો આંકરો આંકરો તાપ પડે આમ ચામડી બરે આપડે લુવાની જેમ આમ
હા કેટલું એ કેટલાય આપણેે ઢાંકી કી લઈએ પોતાને તોય એ તો ગરમી-ગરમી ની અસર તો થાય ને
હા થાય સાચી વાત. અમુક લોકો તો માણશે એમ કે કે તમને બીજી સીઝન માં ફરવા લઈ જઈ, મુસાફરી કરાવશે આ આ સીઝન માં મહેરબાની ગરમીમાં ક્યાંય નીકળો ની ઘર ભલુ ને તમે ભલા ઘર થી ઓફિસ જાવ ને ઓફિસ ઘરા હો ઈ જ છે બાકી ક્યાંય નીકળવા જેવું નથી.
જો આ બધા પર્યટક સ્થળો પર હમણાં ઉનાળાને ઉનાળા નો કઈ અસર દેખ દેખાતો નથી લોકો પબ્લિક ગા થઈ ગઈ છે આ આટલું ફરે છે, આટલો ઉનાળો છે આટલો તાપ છે તો પ પણ આટલી ભીડ છે ને બધા પર્યટક સ્થળો પર.
હા ભીડ ભીડ અને રિજર્વેશન કરાવી તો જગ્યામાં મળ ભલે નક વેટિંગમાં જ નામ આવે આપડું
હા હા હમણાં તો વેઇટિંગમાં જ આવે છે, અમારે ભી કરાવું કરાવવાનું કરીએ જ પણ વેટિંગમાં આવે છે એટલે જોઈએ કે પોતાની ગાડી સાધન જ લઈને જવાનું.
હા એવું જ કરે અમારે જો રાજસ્થાન જવાનો વિ વિચાર છે કુળદેવી પગે લાગવાનું ને એ બાજુ અ શું કેહેવાય આ જયપુર ને એ બાજુ બધું છે ને તો કે જવાનું વિચારી છે પણ આ તડકો છે, ને તો આમ માંડી વાય છે કે ના ના નથી જવ કારણ કે પ્રાઈઇવેટ વાહન હોય તો લઈને જવાય જેની આગર ન હોય એને તો બિચારા બસમાં જ મુસાફરી કરવી પડે કે ટ્રેન માં કરવી પડે.
સાચું કો છો, અને બસ અને ટ્રેનમાં પણ જો હવે તમે એસી બસ કે એસી ટ્રેનનો અ ટ્રેન કોચનો તમે સહારો લો નેમ મુસાફરી માટે તો તો હજી સારું છે. પણ બાકી તો તો કંટાળી જવાય આપ પે લોકલમાં જાઓ ન તો બહુ જ કંટાળી જવાય એક તો માણસો ની આટલી ગરદી ભીડ અને પછી બીજી વાત તો આ તાપ આ તાપ થી પરેશાન થઈ જાવ તો તમારે ફરવાનો તો કઈ મજો જ ના આવે એમાં.
માંદા પડી જાય હામે લુ કેટલી પડે. તમે લોકલ બસ માં જાવ તો સામે તમે ભલે ને સવારના પાંચ વાગ્યા નીકળ્યા હોય તો તમારી મુસાફરી નવ કલાક ની હોય તો તમે બાર વાગે પોહોંચો તો બાર દસ વાગ્યા પછી તો તડકો જલાય એવો નથી હોતો એટલો તડકો પડે છે આપણને.
સાચું કહ છું અને જો તમે અ કા તો ટ્રેનમાં કે બસ માં જાઓ આવ ને તો સાંજ નો સફર કરવો જોઈએ.
હા એટલે ને બહુ હેરાન થઈ જાય મુસાફરીયા ગરમીમાં કરવી આમાં હાય તે મામાના ઘરનો મોહ પૂરો કરવો પડે બાકી તો આપણનેય ગમતી નથી ગરમી મુસાફરી કરવી.
સાચું કું છું હું આ બાળકોને કહું છું કે જાઓ ને મામાના ઘરે. તો કાઈ નહી પણ ત્યાંથી ક્યાંક બીજે ફરવા જવાની તમે ખોટી જીત કરતા નહી કારણ કે ત્યાં એટલી ગરમી છે ને બહુ અહિયાંથી ત્યાં લઈ જઈએ એ મોટી વાત છે પછી ત્યાંથી ત્યાં વધારે આગે ફરવા જવાનું તમે કોઈ જીત કરતા નહી
ના, ના, ના, અને આ બાજુ તો જો આ બાજુ કે કચ્છમાં નીકળવું જ નહી બાર એ નકરી કે બીમા
હા, હા, હલો
ક થઈ જ એવી પડેસ ગરમી
હા, બહુ જ ગરમી, ગરમીની તો વાત જ હવે શું કરીએ હવે વરસાદ નથી પડતો હવે એવું લાગે કે એવી ગરમી છે તો એના કરતા તો વરસાદ પર સારો વરસાદ થઈ જાય તો એક વખત થોડી તો રાહત થાય
ના વરસાદ બેન એમ પડે હજી તો કેટલું રીઝર્ જો અડધો જૂન વહી જશે ત્યારે વરસાદ આવશે
હા પણ ગરમીનો તાપ એટલો પ્રકોપ એટલો છે ને એવું લાગે કે આજે જ વરસાદ થઈ જાય તો સારું
સઈ જાય ના ના કેતો છે અંબાલા આગાઈ તો કરી છે કે વરસાદ વેલો થશે મેમાં પણ હજી આવ્યો ત્યારે હાચ મે તો ઝીલવાનો જ મેં અડધો જૂન જીલવાનો ત્યારે વરસાદ આવ્યો ને અમે અમુક સિટીમાં તો સૌથી લાસ્ટમાં જ વરસાદ આવ્યો ભલે આગાઈ કરે આજ આવશે ને કાલ આવશે પણ એ પડવો હોય ક્યારે પડે
સાચું કહો છો તમે
શું બાકી બીજું શાંતિ તબયત પાણી સારા બધ
બસ ભજ સ બધુ સારામ, સારા તમે પણ અહીંયા પ અહીંયા આવો ને કુલદેવીને દર્શન કરવા તો પધારજો અમે અહીંયા જ છીએ રહીએ છીએ
હા, હા, ના, ના ચોક્કસ ચોક્કસ પાકથી મુલાકાત કરી હાલો સફરે કરીને આવી બીજું અમાર પાસે તો પ્રાાઈવેટ વાહન નથી, બસ માં જ અમારે આવાવું પડે.
હા હા તો કઈ નહી બસમાં જાઓ તો પણ વ્ય થોડું સાચવીને આવજો હો કે.
ના ના એસી બસ માં જ આવશે આટલી લાંબી મુસાફરી હોય. એટ આપડે બ અને છોકરા નાના હોય એટલે એ સીમાં જ લઈ જવું પડે ભલે એ બસ તો જ્યાં સ્ટોપ થાય પણ આવશે તો એસી માં મુસાફરી કરવી, જરૂરી છે કારણ કે છોકરાને ક્યાંય નોલેજ માથું ખાઈ જાય આખું દે ઘરમાં.
સાચું કહ છો ચાલો પછી
હા ઓકે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ ચાલો.
હ